હલો.
તું જ ભાઈ
કઈ નઈ આ બેઠો છો તમે શું કરો છો?
કઈ નહી હું એ બાર આવતો ચા પીવા માટે, તમે તો બઉ દિસે યાદ કર્યા યાર
કાર્યા તો ખારા છેલ્લે તમારે જેમ તો નહી કે કાર્યા જ નહી યાર.
ના ના યાર મેં કીધું ભાઈ નો ફોન આવવા આવો પણ યાર મેં કીધું ભૂલી ગયા લાગે છે.
ભૂલ્યા તો તમે જ હોય એટલા માર્ કરવા પડે ને છેલ્લા પણ.
હા હા.
તરા. બાકી અત્યારે શું કરો તમે? એમ નહી આમ જોબમાંને એમાં તમે શું કરો?
હું જો ને હાલ તો જોબ જોબ જ શોધું છું ભાઈ.
કેમ ના મળી કોલેજ પ્લેસમેન્ટ કેવામાં?
હ આજકાલ તો ક્યા ભાઈ કોલેજ પ્લેસમેન્ટ મળે જ છે કોલેજ માંથી એટલું બધું.
પણ તોય કંપની તો ટ્રાય તો કર્યો છો ને તમે.
માર ભાઈ પણ હવે શું નસીબ તો નસીબ યાર.
હ નસીબ તો હા બધા ની એવું જ છેું એમને મત કર. હ હ સાત આઠ માં શું કર્યું.
સાત આઠ કંપની જેવી આવી હતી કોલેજ ના પેલા પ્લેસમેન્ટ માટે. પણ એક એમાં મેળ પડ્યો નહીિ બરાબર.
તો તો તમાર કોલેજ માંથી કેટલા જણા લઈયા તો.
કોલેજ માંથી જોવા.
તો તો સારા કય અમારા મથી તો પંદર. જણલયા.
એવું એમ.
તમારા કરતા એક ખરાબ હાલત છે અમારી તો.
અરે રે ભાઈ હાલ તો આજકાલ તો બધું એજ છે ભાઈ.
એજ ને હમણાં હમણાં જોબ વધે તો કે છે કે ઇન્ટરવ્યુ આપીએ તો એમ કે કે આ છ મહિના ફ્રી કરવું પડે પછી તમને દસ પંદર ની સેલેરી આપીએ અને અમુક જગ્યાએ એમ કે કે ત્રણ મહિના ફ્રી આવો પછી આપીએ એટલે મજૂરી જ કરાવવાની ઘસાઈ ને એમ.
હમ હમ.
નહી જો ના મળે લંકર એપ્લાય કર તો. કઈ થતું નહીિ હવા તો એટલું બધું રિપ્લાય આવે જ નહીિ કોઈ ન.
હમ અને એમાં ભાઈ મેલ કરીએ તો બધા મેલ જોતા હોય ના જોતા. હવે શું ખબર હવે.
કોલ્ડ મિલ થી તો કજું હવે ફરક જ નહી પડતો એમના કે ભાઈ ના અને હવે. તો અડધું કેવું થઈ ગયું કે તમે આવો એપ્લાય કર્યું બરોબર જાત. તમને ઇન્ટરવ્યુ માટે બોલા એ બી વરબર છે પણ એ લોકોને પેલે. થી જેવું રેફરન્સ થી કરેલા હોય ને એમને લોકોને લે આપડે જે અલગ. બહાર ના હોય એમને તોછાલ લેવાની શક્યતા હોય. જો તમારામાં પ્રોપર સ્કીલ પેલા કરતા બી વધારે હોય. તો તમને લે બાકી તો નહી યદ. એટલે એવું બધું છે અત્યારે તો અને અમાં અમારી. કોલેજમાં જુઓ ને દોઢસો જણા હતા. એટલે કોમ્પ્યુટરને આઈટી ભેગા થઈને ત્રણસો જણા. અને એમાંથી ખાલી પંદર. લઈ ગયા તો તમે રેશિયો જુઓ કે કેટલા જણા એમને એમ બેશી રહ્યા.
બરાબર બરાબર. ઓ બહું મુશ્કેલ ભાઈ. હા તમારે ક્યાં એપ્લાય કર્યું કે નહી.
મેં અપ્લાય કરું છું પણ હવે જોઈએ એવું હમણાં આપડે વાત કરી ને કે કોલ્ડ મિલ હજુ ફરક નહી પડતો. એપ્લાય કરે કશો ફરક નહી રિપ્લાય આવે તો આવે બાકી તો દસ માંથી એક નો આવે તો આવ્યો. બાકી નહી. એવું બધું.
હા હા.
એટલે જોવોને એવી હાલત છે તો તો અ હવે ગવર્મેન્ટ નું તૈયારી કરું છું જોડે જોડે. એમાં એવું છે કે હજાર જણાની ભરતી હોયને દસ લાખ જણા ફોર્મ ભરે.
એમાંય અમારે ભાઈ ફુગવો તો થઇ ગયો છે.
બધી જગ્યાએ ફૂગાવો હવે કરવું શું આમાં કે કે પ્રાઈવેટ તો પ્રાઈવેટ ગવર્મેન્ટમાં બી એવું.
હમ હવે પ્રાઈવેટમાં પેલા ગવર્મેન્ટ સેક્ટરમાં બી બહુ પેલું છે
હા એમાં પીએચડી વાળા માણસો કંડક્ટર ની ભરતીમાં ભરાય એટલે. જુઓ તમે આવું રેસીઓ કે પીએચડી વાળો માણસ હોય તો કેવો હોય કંડક્ટર ની ભરદીમાં પોર્મ ભર્યા તારે ડોક્ટર લાગે ત્યાં સુધી હોય કંડક્ટર માં તૈયાર કેય ટિકિટ ટિકિટ કરીને.
એ આજકાલ તો ભાઈ બધાને કેવું છે, ખબર જોબ મળતી નહી બેરોજગારી વધતી જાય છે પછી હમ. એનાના ચાન્સીસ બી ઓછા જ છે રોજગારી મળે એના. એમ્પ્લોયમેન્ટ હવે તો બહુ ઘટતું જાય છે ભાઈ વસ્તી વધે છે.
હા અને એમાં આપણે એન્જિનિયરોમાં તો ટોપ ઉપર આવીએ બેરોજગારી
હમ એવું નહ પણ ઘણા ને મળે છે પણ આપડે શું અત્યારે
અત્યારે ફીઝ જ એવો ચાલે એલડીમાં બહું ઓછા જણાને પ્લેસમેન્ટ લઈયા અને જેમને લાગ્યું ને એમને બીજું કર અદાણી વાળી કંપની એટલે કે એમને લીધા ઇન્ટર્નશીપ ને જોબ જોબ બેવું માટે લીધા અને પછી એક બે મહિના ત્યાં ઇન્ટર્નશીપ કરી અને પછી એ લોકોએ મેલ બહાર પાડ્યો કે ખાલી દસ જણા ને રાખશું બીજા ત્રીસ જણાને કાઢી મૂકશું ખાલી ઇન્ટર્નશીપ એલી તમને પ્રોવાઈડ કરશું જોબ નહી પ્રોવાઈડ કરીએ હવે આ બધું પ્લેસમેન્ટ બી થઇ ગયું. અને એ પ્લેસમેન્ટ થઈ ગયું એ એટલે એ લોકો બીજી કંપની માં આવી ના તો એમની કેવી હાલત થાય કે હારું જોબ મળી તીને ફરી હવે ખાલી ઇન્ટર્નશીપ જ કરવાની બધું જોબ બી ગઈ હવે
એજ ના મારે ભાઈ યાર પ ત્રણ મહિના બગડ્યા નહી ચલોો એ તો એક્સપિરિયન્સ છેું પણ પછી એમને યાર અંદર થી આશા બાંધી દીધી હોય કે વાંધો ને આપડું ફ્યુચર સેફ છે જોબ મળી જશે ભ અચાનક આવું થાયયાર એમને પેરું થાય ને યાર
હા એ તો વાત છે અને ફરી પાછું રેટ રેસ માં ઉતરવાનું ફરી પાછું ડીએસએ ના ક્વેશન સોલ્વ કરવા આ સોલ્ કરવા તે સોલ્વ કરવા એચ આર ઇન્ટરવ્યુ ટેકનિકલ ઇન્ટરવ્યુ બધું ફરી માથાકુટ ના
હમ એજ ના ભાઈ ટાઈમ બગડે ફેર ને આ બધું કરવાવામાં જોબબ એપ્લાય કરવાનું બઉ મારે ભાઈ બઉુ પેલું વધી ગયું છેજ ચાલ ટેન્શન ડ્રોપ માટે હતું
એ તો અને જોબનું તો એ તો ખરું જ કે આપણેે ટેન્શન લઈએ વાંચે વાંચે અને જોડે જોડે ઘર વાળા બી ગયા કશું કરતો નહી આમ તેમ કે ઘરે પડ્યો રહ્યા છે મોબાઈલ જેવ છે હું વાચતો બી નહી કે કઈ અપ્લાય બી નહી કરતો પણ કઈથી રિપ્લાય આવે તો ને કે જોવું આપો ઇન્ટરવ્યુ કે આમ કે તેમ ઘરેથી તો બોલે પણ આપ આપડા એ બી જોવું પડે ને
હમ હમ
એટલે આવું છે હવા તો
આ બધાને તો શું ખબર છે ભાઈ હજી અર ક્લાસ ના હોય એમને ધંધો હોય બાપ દાદા ન એટલે શું એ રહ્યા એમને વાંધો ના આવે ભણેયા ના ભણેયા બરાબર જોબ મળે ના મળે આપડે યાર મિડલ ક્લાસ વાળાને તો યાર જોબ જોઈએ જ જોઈએ
જોઈ એક તો ઘરે બાપદાદાને જમીન ના હોય અને પપ્પા પપ્પા નો ધંધો વિ ના હોય નોકરી વાળો એટલા એવું તો નહી કે પપ્પા કઈ કઈ નહી કર્યા તો પપ્પાનો ધંધો તો છે જ
હા એવું નહ આપડે યાર પોતાના પગ ઉપર જ ઉભું થવું પડે અમારે ભાઈ
હા અને એમાં બી પાછું અમ ઘરે થી માંગતા વિચારો માં પછી આવું મળે
તો ભાઈ યાર ના આપડા આપડા ક્લાસ વાળા તો પેલા બે જણા તો એ તો એને પપ્પા ને ધંધા ચઢાઈ ગયા
હા એ તો એમ ધંધે ચડી ગયા એટલે પછી તો એ અત્યારે જોયું ને કેવું આમ આપણાને કે અમે તો આમ કરી તું શું કરે તો આટલો માર્ક લાવે તો અરે પણ હ ભાઈ એ એ નહી જોતો કે હું મારા પપ્પા ઉપર છું મારા ઉપર તો નઈ જ ને અત્યારે ભલે કે ગમે તે હોય
હમ
પણ હવે એની નાસીબ હા હા સોનાની ચમચીલ લઈને આવ હોય ને પેલેથી એટલે
હા એજ ના ભાઈ
તમને કશું કરવાની જરૂર નઈ ભાઈ આવ્યા કોલેજ આવ્યા મસ્તી કરી ગતારયા કોલેજ પતિ પપ્પાના ધંધે બેઠા પતિ ગયું
હા જિંદગી સેટ
હા સેટ
નાનપણ થીજ મોજ શોક કરીએ છીએ અને મોજ શોક કરતા કરતા મરી જઈશું
આપડે કોલેજ આયા મસ્તી કરી પતયું કોલેજ પતી હા રાત્રે એનુ તેમ છે અને પછી કોલેજ પતી
હા હા
તીએ પતિ અને આપડે ગયા આપડે પતિ ગયા
ભાઈ હવે તો શું આપડ મિડલ ક્લાસ ના તો ભઈ બઉ બઉ તકલીફ જે અપર ક્લાસ છે એમને તો વાંધો નથી અને જે પોવરટી લાઈન નીચે આવે એમને વાંધો નથી જે તકલીફ છે એ મિડલ ક્લાસ વાળાને જ છે
હમ એ તો વાત બરોબર છે
કારણ કે જો ઈન્કમ ના સોર્સ એકદમ માપના હોય દારી વધારો હોય ઘરની પિલાની ઇ. એમ. આઈ ગાડીની ઈ. એમ. આઈ
હા હા એ બી હા એ તો બધું રેવાનું એક જોબ તો જોઈ આપ
હમ મેં ચાર પાંચ જગ્યા એપ્લાય કર્યુ છે
હ
જોકે આપડણે તો સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું પણ તો એમે નોન ટેકનિકલ ફિલ્ડમાં એપ્લાય. કર્યું છે.
ના તો છેલ્લે પછી હા જે મળે એમાં જતા રહીશું થોડો ટાઈમ તો બીજું તો.
હા તો કઈ નઈ તમને જે મળે આમાં મને એ ઘુસેર દેજો.
હા એટલે એજ ને એમાં એક ભાઈબન હુંી ભાઈબંધ શું જ જોઉ છું. એમને કીધું કે હાલ અમાર જગ્યા નોન ટેકનિકલ જ. કે વેકેન્સી પડી છે મે થોડીઝમ મોકલી જો ને.
હા.
એટલે હવે જોઈએ એમને કીધું કાલવું. કાલ કે પરમ દિવસે જો ઇન્ટરવ્યુ આપવા ગયો હતો એટલે કે વાંધો નહી તમને જેવું એ અઠવાડિયા માં કહીએે. હા એમાં મેડિકલ બિલિંગ ને એવું. છે બધું કોમ્પ્યુટર બેસીને મેડિકલ બિલ્ડિંગ કરવાનું છે.
હ તો ચાલે હવે ઓફિસ વર્ક હોય તો ચાલલે હ બાકી. ગમ આઉટ વર્ક આયતો ના.
હ ફિલ્ડ વર્ક તો ભાઈ આપડને જો પેલા થી કર્યું ન એને ફાવે નહ આપ. જ હ ના હોય તો છેલ્લે પછી. એ તો એ હવું એ કરી દઈસુ હે.
હ એટલે જેમાં જાાવ એમાં ક જાાવ પછી. છેલા મારવી.
બરાબર એ તો તમારું. તમારું તો આપડે ગોઠવી દઈશું ભાઈ એનો વાંધો ને એવું એક પા યાદ થ જાય તો તમારું ગોઠવી દઈશું. હ હાારું હેડો આપડે તો. આ તો રોજગારી ની વાતો થતી રહેશે પછી મળીએ કોક દિવસ.
ઓમ મળલે હા હા. હ.